હલ્દું
કેમ છું
મજામાં તું કેમ છે
હું પણ મજામાં હોઉ આજે આપડે એક સરસ ટોપિક પર વાત કરીએ
હા જરૂર શું ટોપિક છે હલો
ગુજરાતી કવિ અને લેખકો
છોડુંક બોલો વાહ આ તો ખૂબ જ રસપ્રદ ટોપિક છે ગુજરાતી સાહિત્ય ખૂબ સમૃદ્ધ છે
બિલકુલ ગુજરાતમાં ઘણા મહાન કવિ અને લેખકો થઈ ગયા છે
સૌથી પહેલા મને તો નરસિંહ મહેતા યાદ આવે છે
હા નરસિંહ મહેતાને આડી અધી કવિ પણ કેવા આવે છે
તેમના ભજનો આજે પણ લોકો ગાય છે
હમ વૈષ્ણવ જંતુ તેને કહીએ તો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે
હા મહાત્મા ગાંધીને પણ આ ભજન ખુબ ગમતું હતું
હમ નરસિંહ મહેતાએ ભક્તિ અને માનવતા ન સંદેશ આપ્યો
એમની રચી નામાં પ્રેમ દયા અને સમાનત નો ભાવ જોવા મળે છે
બીજો મહાનલેેખક નર્મદ છે
હા નર્મદશંકર દવે
હમ
તેમને આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રદૂત માનવામાં આવે છે
જય જય ગરવી ગુજરાત પણ તેમની પ્રસિદ્ધ રચના છે
હમ ગુજરાત પ્રતિનો ગર્વ તેમની રચનાઓમાં સ્પષ્ટ દેખાય છે
તેમણે સમાજ સુધારણ માટે પણ ઘણું લખ્યું હતું
હા તેમના વિચારો તો સમય કરતા ઘણા આગળ હતા.
ગોવર્ધન રામ ત્રિપાઠ વિશે સુું કહે.
તેમની સરસ વાત ચછા સમ્ર ગુજરાત સાહિત્યની અમૂલ્ય કૃતિ છે.
મને આ નોવેલ વિશે ઘણું સાંભળ્યું છે. હમ
આ માત્ર પ્રેમ કહાની નથી તેમાં સમાજ સંસ્કૃતિ. અને માનવીયા મૂલ્યો પણ છે.
એટલે આજે પણ લોકો તેને વાંચે છે.
બિલકુલ સાચું કહ્યું.
મારા ફેવરટ લેખકોમાંથી એક તો એ ઝવેરચંદ મેઘાની છે.
હમ, જવેરચંદ મેઘાની રાજકીય ચયક
હા તેમને ગુજરાત ના, લોક સાહિત્ય ન જીવન જ ખ
તેમને ગામડાાઓમાં ફરી ફરીને લોકગીતો અને લો લોક વાર્તાઓ એકત્રિત કરી.
જો મેઘાની ના હોત તો ઘનું લોકસાહિત્ય ખોવાઈ ગયું હોત.
સાચી વાત.
કે હમ હમ. તેમની ભાષા પણ સરળ. અને હૃધાસ્પર્શ હતી.
હમ, સાચું કહ્યું. ઉમાશંકર જોશી પણ ઘણા મહાન કવિ હતા.
હા, તેમને જના પીચ એવોર્ડ પણ મળ્યો હતો ને?
હમ સાચી. તેમની કવિતાઓમાં માનવતા અને વિશ્વ બંધુત્વ ન ભાવ હો તો.
તેમની રચનાઓ વિ વિચાર કરવા મજબૂર કરે છે.
એટલે જ તે ગુજરાતી સાહિત્યમાં વિશેષ સ્થાન ધરાવે છે.
પન્નાલાલ પટેલ નું નામ પણ લેવાય જોય.
હમ પન્નાલાલ પટેલ. તેમની માનવીની ભવાઈ ખૂબ પ્રસિદ્ધ છે.
આ નોવેલમાં ઘરમાયા જીવનનું સુંદર ચિત્રણ છે.
સાચું કહ્યું. દુઃખ, સંઘર્ષ અને માનવતાની વાત તેમાં જોવા મળે છે.
હ. મને ગામડાની કહાનીઓ વાંચવી ખૂબ ગમે છે.
મને પણ.
આધુનિક કવિઓમાં સુરેશ દલાલ પણ પ્રસિદ્ધ છે.
હા સાચું કહ્યું સુરેશ દલાલ પણ પ્રસિદ્ધ છે. તેમની કવિતાઓમાં લાગણીઓ ન સુંદર વર્ણન મળે છે.
પ્રેમ અને જીવનના વિષયો પર તેમણે ઘણું લખ્યું. હ
તેમની ભાષા પણ સરળ હતી, મને શું વાંચવું જોઈએ. મારે શું વાંચવું જોઈએ?
જો કોઈ ગુજરાતી સાહિત્ય વાંચવું સારું કરવા માંગે તો શું વાંચવું જોઈએ.
સૌથી પહેલા નરસિંહ મહેતાના ભજનો.
પછી?
પછી મેગાની વાર્તાઓ.
અને નોવેલ?
સરસ વાટીચંદ્ર અને માનવીની ભવાઈ.
સારું સજેશનછે.
તારી નજરમાં કવિતા શું છે?
મારી માટે કવિતા એટલે દિલની ભાષા છે.
વાહ.
કેટલાક શબ્દોમાં ઘણી મોટી લાગણી વ્યક્ત થઈ શકે.
સાચી વાત.
અને તારી નજરમાં? હલો.
હા હા મારા માટે કવિતા એટલે ભાવનાઓ નું દર્પણ
કહ્યું હેલો
હા ઓકે ગુજરાતી ભાષા વિશે તારું શું કેહેવું છે
ગુજરાતી ભાષા ખૂબ મીઠી છે
ું સાચું ક હા હાલલો બોલો
કવિતામાં ગુજરાતી શબ્દો વધુ સુંદર લાગે છે
હા એટલે ગુજરાતી સાહિત્ય વાંચવાની મજા જ અલગ છે
બિલકુલ
હ હા તને લાગે છે કે આજના યુવાઓ ઓછું વાંટેે છે
કેટલાકછું વાચી છે પણ બા નહીં
હા
ડિજિટલ યુગમાં ઈ બુક્સ અને ઓડિયો બુક્સ પણ આવી જાય છે
હમ એટલે સાહિત્ય સુધી પહોંચવું હવે સરળ બન્યું છે
બિલકુલ
તારી ફેવરિટ ગુજરાતી રચના કઈ છે
મને નરસિંહ મહેતા ના ભજનો ગમે છે
મને તો મેઘાની મેઘાનીની લોકવાર્તાઓ ગમે છે
તેમની વાર્તાઓમાં ગુજરાતની સુગંધ આવે છે
બિલકુલ
ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય કેવું છે
મને લાગે છે ખુબ સારું
એમ
કારણ કે લેખકો અને કવિઓ સતત લખતા રહે છે
અને સોશિયલ મીડિયાથી પણ લોકો પોતાની રચનાઓ શેર કરી શકે છે
હા
એટલે ગુજરાતી ભાષા અને સાહિત્ય જીવાતું છે
હમ
આજે ગુજરાતી કવિઓ અને લેખકો વિશે વાત કરીને ઘણું નવું શી શીખવા મળ્યું
મને પણ
આપણા સાહિત્યકારો ગુજરાતી સંસ્કૃતિના સમૃદ્ધ બનાવી છે
અને આપણે તેમની રચનાઓ વાંચી તેને તેમની કદર કરવી જોઈએ.
હમ... સાચું કહ્યું બિલકુલ.
નરસિંહ મેથાથી લઈને ઉમાશંકર જોશી સુધી બધા એ ગુજરાતી સાહિત્યના અનમોલ યોગદાન આપવું જોઈએ.
હા અને આ યોગદાન હંમેશા. યાદ રાખવામાં આવશે.
બિલકુલ સાચી વાત. હલો.
આજની આ સાહિત્યિક વાત ખૂબ સરસ રહી.
મને પણ ખુબ મજા આવી.
હમ.. ગયું તમે. પછી તે મને ગુજરાતી સાહિત્ય વિશે ઘણું વિચાર આવતુ હતું.
જેટલું વાંચ્યું એટલું ઓછું લાગે.
હમ.. આપણા ગુજરાતી કવિઓ અને લેખકો ઘણી મો વિરાસત આપી છે.
હા આ આગે આગે આપડે વધુ ડિટેલ્સમાં વાત કરીએ.
જરૂર મને ખાસ કરીને ઝવેરચંદ મેઘાની વિશે વધુ જાણવું છે.
મેઘાની સાહેબ ખરેખર ગુજરાતના અમૂલ્ય રત્ન હતા.
તેમને રાજકીય શાયર કેમ કહેવ કહેવામાં આવે છે.
કારણ કે તેમની રચનાઓમાં દેશભક્તિનો ભાવ ગણાતો મજબૂત હતો.
અને લોકો સાથે તેમનો ઘણો સંપર્ક હતો ને.
હા તેઓ ગામડે ગામડે ફરીને લોકગીતો લોકથાઓ અને લોક સંંસ્કૃત ભે ભીવી કરતા.
એ કામ બહુ મુશ્કેલ હશે.
બિલકુલ આજે ઇન્ટરનેટ છે પણ ત્યારે બધું પોતે જઈને લખવું પડતું.
હમ એનો મતલબ તેઓ ફક્ત લેખક જ નથી સંશોધક પણ હતા.
સાચી વાત.
મને લોકસાહિત્ય ખૂબ ગમે છે.
અ મને પણ. હલો.
હા હલો બોલો. લોક સાહિત્ય એટલે શું?
લોકો વાંચે પેધી દર પેધી જે વાર્તાઓ, ગીતો અને કાત કહાવતો ચાલતી હોય તેને લોક સાહિત્ય કહેવાય.
એટલે આપડી સંસ્કૃતિનું જતન કરે છે.
બિલકુલ ઠીક છે ચાલો આજે મને કઈ વી વિશે બો વ જાણવા મળ
હા એ બહુ ખુબ રસપ્રદ હતું ચાલો મૂકું બાય.
બાય બાય.